હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં છું. તમે કેમ છો?
હું આવું કહું છું કે તહેવારો નો મહત્વ આપણા જીવનમાં કેટલો બધો છે નહી?
હા એ તો એકદમ સાચી વાત કહી, કે આપણા જીવનમાં તહેવારોનું તો ઘણું મહત્વ છે. તહેવાર તો આપડે હા.
આપણે ભારત દેશ છે ત્યાં તો આપણી સંસ્કૃતિ માટે કેટલું જાણીતો છે. અહીયાં કેટલાય અમ સમુદાયના લોકો રહે છે એક સાથે, તો એ લોકોમાં એકાંકી પણ, પછી અમ સકારાત્મક તા અને પારંપરિક મૂલ્યોનું કેટલું અહીયાં અહ મહત્વ છે, અને આર્થિક રીતે પણ આપણને જે તહેવાર આવે છે ત્યારે આપણે આર્થિક રીતે પણ અહ કેટલી બધી અમ અહ કેટલા બધા એવા રોજગારો પણ ઉપલબ્ધ થયા છે. કે તહેવારોના માટે. તો તહેવારોનો આપણા દેશમાં તો બહુ જ વધારે ઉત્સવ છે, કે જયારે પણ અમ કોઈ પણ તહેવાર આવે છે, તો આપણે જીવનમાં એ નવીન ઉત્સાહ અને રંગ ભરીને જાય છે.
એકદમ સાચી વાત કરી કે આપણને અલગ જ રંગ અહ ભરી દે છે, અને કેટલા લાભો છે. આપણના પરિવારને નજીક લાવે કે પછી આપણના અહ તહેવારોના દરમિયાન આપણે પરિવાર વર ના સભ્ય કે કેટલા ભેગા થઈ જાય અને પ્રેમ અને એકતા અને લાગણી જોવા મળે છે તો, તહેવારોના લીધે આ પણ આપણે જોઈ શકીએ છીએ કે પરિવારમાં નજીકી આવે.
સાચું કહો છો તમે. અને જો જયારે પહે પરિવાર આપણે અમ જયારે તહેવાર આવે છે તો ઘરનો માહોલ પણ કેટલો સારો થઈ જાય છે, એક ઉત્સાહ વધી જાય છે, કોઈ પણ આપણે અમ રીતો અહ થી આપણે જે અહ રીતિ રિવાજ થી કોઈ પણ અમ જે ઉત્સવ મનાવવાના હોય છે તો એની તૈયારીઓ માટે ઘરની ગૃહિણીઓ કેટલા બધા પકવાન બનાવે છે, ઘરના બાળકો હોય છે એ લોકોના તિલકારીથી આપણો ઘર કેટલું ગુંજી ઉઠે છે. અલે વડીલો હોય છે એ લોકો આપ પણને કેવી રીતે કયા-કયા રીતિ રિવાજ કરવા એના માટે આપણને એ સમજાવે છે, અને એ લોકોનો અનુભવ આપણા સાથે અમ શેર કરે છે તો તહેવાર અહ પરિવાર સાથે જો ઉજવાય તો એનું બહુ જ મહત્ત્વ વધી જાય છે.
હા એ જ ને પરિવાર સાથે તહેવારોને એક અલગ જ અહ ય મહત્વ હોય છે, તો પરિવાર જોડે જ તહેવાર સારા લાગે. પરિવાર સાથે આપણે તહેવાર મનાવે તો એક અલગ જ આનંદ હોય છે, મનોરંજન હોય છે, પછી આપણને જોઈ શકીએ છીએ કે આપણે રોજિંદા જીવનથી થોડા વ્યસ્ત માંથી થોડુંક આપણને રાહત મળી જાય છે, તહેવાાર આવે તો આપણને થોડી ખુશી મળે લોકો ખુશ થઈને એની ઉજવણી કરતા હોય છે, તો એક એ પણ આપણે જોઈ શકીએ છેએ
બિલકુલ સાચુંલ હા હલો બિલકુલ સાચું કહો છો તમે અને જો તહેવાર છે એ સામાજિક એકતા અને બંધુ આપણી બંધુત્વતા વધારવા માટે પણ બહુ મહત્વનો છે, આપણે જો આર્થિક આર્થિક રીતે પણ આપણને મહત્વ કરે છે જયારે કોઈ પણ તે તહેવાર આવે છે, તો બજારમાં કેવી રીતે તેજી આવી જાય છે અને સ્થાનિક અર્થવ્યવસ્થામાં પણ બહુ બદલાવ આવે છે, વ્યાપાર અને રોજગાર પણ સારા ચાલવા લાગે છે, આ પ્રમાણે આર્થિક રીતે પણ ત્યહારો બહુ જ મહત્વ કરતા હોય છે,
હા એજ ને એ તો સાચી વાત કરી કે આર્થિક રીતે પણ બહુ જ લાભ હોય છે વેપારીઓને પછી જે પ્રવાસ ના ક્ષેત્ર હોય છે ત્યાં પણ ઘણું લાભ હોય છે લોકો આ તહેવાર તહેવારોના લીધે તહેવારમાં કેટલીક પ્રવાસો પર જતા હોય છે અલગ અલગ ધર્મ ધાર્મિક સ્થળો પર જતા હોય છે, તો એમાં પણ એ જગ્યા પર ઘણો લાભ હોતો હોય છે પછી નાના વેપારીઓના પણ કેટલી આવક મળે છે તો એ પણ બહુ સાર રીતે ઘણું લાભું લાભ આપણને જોવા મળે છે,
બિલકુલ અને જોઓ ને તહેવારોથી અ આ કોઈ કોઈ તહેવારો એવા પણ હોય છે, જે ઋતુ ઋતુ પ્રમાણે આવે છે જેમ કે સાવન પછી અ વસંતમાં હેમંત શિશિર આ પ્રમાણે અલગ અલગ ઋતુઓમાં પણ કેટલા તહેવારો આવતા હોય છે, હમ પછી આપડા જે મેન તહેવાર છે હોળ દિવાળી રક્ષાબંધન ગણેશ ઉત્સવ નવરાત્રી આ બધા બધા જ તહેવારોનો પણ અલગ અલગ ઉજવ ન અલગ અલગ સમય અને ઉજવવાની અલગ અલગ રીતો હોય છે, દિવાળીમાં બધા કેવી રીતે સારા સારા કપડો પહેરે છે મીઠાઈઓ ખાય છે દીપ ઉત્સવ મનાવે છે, અને બધાના પરિવાર વાળા એકબીજા સાથે મળીને આ તહેવારની ઉજવણી બહુ જ ખુશી કરે છે ઘરની સાફ સફાઈ પહેલાથી કરે છે કેટલી બધી તૈયારીઓ હમ એવા પણ કેટલા તહેવાર છે, જેની તૈયારીઓ એ પંદર દિવસ પહેલાથી કરીને લાગે છે, કે કેટલો ઉત્સાહ આવી ગયો એક કોઈ નવીન એક્ટિવિટી મળી ગઈ હોય એવું એમને લાગે છે,
હા એકદમ સાચી વાત કરી કે બધા પરિવારજનો એકદમ રાજી ખુશી મનાવે છે, અને કેટલા દિવસો પહેલાથી જ આ તહેવાર મનાવવાનું શરૂ થઈ જાય છે, તો એ પણ આપડણે જોઈ શકીએ છીએ સામાજિક એકતા પણ લાવે છે જેમ કે લોકો એકબીજા બીજાને શુભેચ્છાઓ આપે છે, પછી સમાજમાં ભાઈચારો અને અ ભાઈચારો વધે છે તો એ પણ આપણે જોઈ શકીએ છીએ, તો તહેવારો કેટલી અલગ અલગ ખુશિયા લાવે છે.
બિલકુલ અને નવરાત્રી જેવો તહેવાર છે એનું તો લોકો કોઈ કોઈને જેમને બહુ શોખ હોય છે, એ આખા વર્ષ એનો એનો ઈંતજાર કરે છે રાસ અને દાંડિયા આપણા દેશમાં જ નથી પણ બહાર પણ અમ એના એના માટે પ્રખ્યાત જાણીતું થઈ ગયું છે, અને એના સાથે સાથે ભાઈ બહેન ન તહેવાર રક્ષાબંધન એ પણ એક બહ જ સારો અ મતલબ એક મતલબ એક કહીએ ને કે ઇમોશનલ તહેવાર કેહેવાય તો ભાઈ બહેન નો તહેવાર પણ બહ મતલબ ખુશીથી મનાવામાં આવે છે,
એકદમ સાચી વાત કરી કે હવે બધા જ તહેવારોના પોતપોતાના મહત્વ છે અને બધા જ અલગ અલગ રીતે મનાવી છે અને બધાના પોતપોતાના મુખ્ય કારણો છે કે કેમ એ તવારો મનાવામાં આવે છે, અને એ બધા જ તહેવારો કેટલી ધૂમધામથી અને ખુશી થી મનાવામાં છે જેમ કે હોલી એ રંગોનોો તહેવાર છે, એમાં કેટલા લોકો ખુશ થઈને પછી હોલિકા દહન કરવામાં આવે છે, અને એક જને રંગ લગાવે છે અને સકારાત્મક ભાવથી આ હોલી નો ત તહેવાર મનાવે છે, તો બ ટલી કેટલી સારી રીતે આ તહેવાર પણ મનાવવામાં આવે છે, પછી દિવાળી પણ કેટલી સારી રીતે લોકો મનાવે છે દીપ જલાવે છે, અને ઘરમાં ખુશી આવે છે કેટલીક ખુશીનો આ દિવાળી પર્વ કેટલો ખુશીઓનો પર્વ છે,
બિલકુલ સાચું કહો છો તમે બધા જ આપણા દેશમાં તો ભારત દેશમાં તો કેટલા વિવિન તહેવારો મનાવવામાં આવે છે અને બધા જ લોકો બહ જ શોખ થી પણ મનાવે છે, અ કેટલાય તહેવારો જો આપણા અહીંયા ક્રિશ્ચિયન નો તહેવાર હોય છે એ પણ મનાવામાં આવે છે, ગુડ ફ્રાઈડે તે પછી
હા અલગ અલગ
ક્રિસમસ ક્રિસ્ ક્રિમસ ની હા રાજ જોઉ પડે છે પછી બાળકોમાં કેટલો ઉત્સાહ આવી જાય છે, એ લોકો પણ સેન્ટાનો કેટલો અમ ઇંતજાર કર તા હોય છે, હ તો બર બાડ લોકોમાં પણ તેટલું ક્રેઝ હોય છે, કે બધા અલગ અલગ તહેવાર કેવી રીતે ઉજવવાના ક્યારે એમનું શું મહત્વ છે. બધા જ માટે એ લોકો પણ બહુ જ એક્સાઈટેડ હોય
એકદમ સાચી વાત કરી બાળકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે બધાવામાં એ લોકો કેટલા ખુશી થી અને અ રસ એકદમ ખુશીઓથી આ બધા જ પર્વ મનાવે છે, તો બાળકોમાં પણ અલગ જ આનંદ ઉલ્લાસ આપણને આપણે જોઈ શક કિએ છીએ બધા જ બાળકો વૃદ્ધોથી જ લગાવને બાળકો બને બધાને તહેવારોનો તહેવારોની રાહ જોતા હોય છે, અને ધૂમધામથી બધા જ તહેવારો મનાવે છે.
બિલકુલ સાચું ક છો તમે તો તહેવારો ન બધાના માટે લોકો નવા કપડા ખરીદ ખરીદદારી કરે છે, કપડા સાથે બીજી પણ ઘરની કેટલી બધી એવી વસ્તુ ઘરમાં લાવે છે એક નવો જ ઉત્સાહ એ માહોલ જ અલગ જ હોય છે. દિવાળીનો તો ખાસ હોય છે, એના સાથે સાથે આમ બીજા બધા તહેવારો ન પોતપોતાનું અલગ મહત્વ
તહેવારો પણ કેટલા બધા ગણેશોત્સવ, રક્ષાબંધન
બિલકુલ તો મહારાષ્ટ્રનો એ વિશેષ તહેવાર છે ત્યાં એનો વધારે હવે તો બધી જ જગ્યાએ ગણેશ ઉત્સવ પણ મનાવવામાં આવે છે. નવરા ત્રી પણ બધી જ જગ્યા મનાવવાવામાં આવે છે. પણ ગુજરાતની નવરાત્રી વધારે વિશ શેષ જાણીતી જેમ કે મહારાષ્ટ્ર નો પણ અ ગણેશ ઉત્સવ વધારે જાણીતો છે, અને રાજસ્થાનમાં ગણગોર અને હોળી એ વધારે જાણીતી છે, પંજાબ માં પંજાબ માં પણ લોહરી અ એનો તહેવાર બહત સારી રીત માલોહરી નો તહેવાર બહુ બહુ સારી રીતે મનાવવામાં આવે છે. ગુડી પર્વ પછી મહારાષ્ટ્રમાં ગુડી પર્વ અને બધાના નવીન વર્ષ અને આ આ પ્રકારે કેટલા બધા એવા ઉત્સવો છે જે બહ સારી રીતે મનાવવામાં આવે તો ત્યવવાર એ માણસ ન જીવન જીવન આવવા બહુ જરૂરી છે કારણ કે જો તહેવાર ન આવે તો પછી જીવન બહુમ ર્રસ ઓછું થઈ જાય એમાં હા એટલે મનોરંજન માટે
થી મળી ગઈ આપ
હા તો ચાલો તો પછી ફરી મળીએ હા બિલકુલ ફરી મળીએ જય શ્રી કૃષ્ણ ફરી ફરી મલીશ. અને આ તહેવારો ની તો બહુ જ વાતો છે, તો આપણે ફરી કરીશું. જય શ્રી કૃષ્ણ.